હલોો
હા મિત્રો તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે
હા મિત્રો આવી રહ્યો છે.
હા કેવી ચાલુ રહ્યું છે
બસ.
હ જમવાનું
બસ જેમી ત
હા હું પણ જમી દીધું શું હવે તમે ફ્રી છો
હા બસ અમે જમ્યા પછી તો હ ફ્રીજ છ.
હા તો ચાલો ને આપણે થોડીક વાર રસોઈ એક કાપ ચર્ચા કરીએ
હા ચોક્કસ
હા તો હું તમને એ જણાવું કે રસોઈ ગયા છે આ વિધાન બિલકુલ સાચું છે જેમ કે ચિત્રકાર કેનવાસ પર. રંગો પૂરે છે કે એક સંગીતકાર સુર છેડે છે તેમજ એક રસોઈ એવા ખુબ અલગ અલગ મસાલા તેમજ શાકભાજી અને સામગ્રી ના મિશ્રણથી એક અદભુત વાનગી તૈયાર. તેથી રસાયયા છે એ આપણે માની શકીએ રસોઈ અંગે તમે સ્વાદ અને સુગમ નું સાંતુન જણાવ જેમાં રસોઈ માંથી સૌથી મહત્વની બાબત. સાધનો સંતુલન છે તે ખા મીઠ મીઠ તીખ ખારો અને કડવો જેવા સ્વાદ આ બધા એવી રીતે મિક્સ કરવા કે કોઈ એક સ્વાદ બીજા પર હાવી ન થઈ જાય તે એક મહાન જેશો રસોઈયોમાં હોય છે જો કયોમાં કયો મસાલો ક્યારે અને કેટલા પ્રમાણમાં નાખો તેને સમજ એક સાચા કલાકાર પાસે હોય છે જે આપણને રસોયા તરીકેમાં જોવા મળતી હોય છે તેમજ આપણે જોઈએ તો રંગ અને દેખાવ આપણે સૌ પ્રથમ આંખોથી જમીએ છે અને પછી જીભથી એ તો તમે સાંભળ જ હશે જે આપણે જ્યારે પણ ખાવાનું બનેલું જોઈએ છે ત્યારે આપણે પેલે આખોથી અને મહેસૂસ કરીને જમતા હોય છે પછી આપણે જીભથી જીમતા હોય છે. તેથી વાનગી જેટલી સ્વાદિષ્ટ હોવી જોઈએ એટલી જ તે જોવામાં પણ આકર્ષક હોવી જોઈએ એટલે કે વાનગીને પીરસવાની શૈલી પોતેજ એક આ છે રંગબેરંગી શાકભાજી નો ઉપયોગ ચટણીના આકારો અને કોશમીર ચીજ કે ડ્રાયફૂડ માંથી સજાવટ માણસની ભૂખ ગમણી કરી દે છે. તેમજ આપણે જોઈએ તો ધીરજ અને ચોકસાઈ જ જેમ કે શિવકાર ધીમે ધીમે મૂર્તિને આકાર આપે. તેમ તેમજ રસોઈમાં પણ ધીરજની જરૂર હોય છે ધીમા તાપે શાક સાધળવું દૂધને ઉકાય એને ઘટ કરવું કે પરફેક્ટ એ બિરિયાનીને દમ આપો આ બધી પ્રક્રિયામાં સમય અને સનભાની જરૂર પડે છે ઉતાવળ કરવાથી ત્રા બગાડી શકે છે. એથી રસાયણ અંગે ખણી બધી આપણને માહિતી માહિતી હોય છે રસોઈ આપણને ખાવા દરમિયાન નથી મદદ કરતી પણ આપને જોવા જઈએ તો કેટલીક દવાઓ પણ રસોઈયોમાંથી મન રસોડા માંથી જ માધ્ય હોય છે જેમ કે રસોઈમાં આપણે કારેલા ખાવાથી આપણે પેટમાં રહેલા જીવજંતુ પણ મટી જતા હોય છે તેથી આપણ એ કતિકારક ખુબ જ મદદકારક બની જાય છે અ લાગણીઓનું જોડાણ પણ એમાં રહેલું હોય છે જેમાં કેહેવાય એજ છે કે માં માંના હાથ ના રસોઈ નો સ્વાદ જ અલગ હોય છે કેમ કે તેમાં પ્રેમ ભયલો હોય રસ રહેલો હતો હોય રસોઈ બનાવનારને મૂળ અને તેની લાગણીઓ સ્વાદમાં દેખાય આવે એટલે જ રસોઈયો
ખુશી થી અને પ્રેમથી બનાવેલી સાદી ખીચડી પણ અમૃત જેવી લાગતી હોય એથી જ કહેવાય છે કે રસો એક ગા કા છે શું મિત્રો તમે પણ રસોઈ અંગે કશું જણાવશો
હા મિત્રો તમે કેવી રીતે કે રસોઈ માત્ર ભોજન બનાવવાની પ્રક્રિયા નથી પરંતુ એક સુંદર કળા છે જેમ જેમ તમે કહ્યું કે ચિત્રકાર ંગ ન ઉપયોગ કરીને સુંદર ચિત્ર બનાવે છે તેમ રસ બનાવનાર વ્યક્તિ વિવિધ સામગ્રી મસાલા અને પોતાની કુશળતાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે અને તમે કેવી રીતે કે કેટલીક વુ કેટલીક દવાઓ તો આપણને આપણા રસોમાંથી જ મળતી હોય છે કારણ કે રસોડામાં અમુક એવી વસ્તુ હ છે જે આપણા શરીર માટે દવાનું કામ કરે છે અને સારી રસોઈ માટે માત્ર સામગ્રી પૂરતી નથી પરંતુ ધીરજ અનુભવ સૃજનાત્મક હા પણ જરૂરી છે એક જ વાનગી અલગ અલગ લોકો બનાવે તો તેનો સ્વાદ પણ અલગ હોય શકે છે આ જ વાત સાબિત કરીે છે કે રસોઈ એક કળા છે અને રસોઈ દ્વારા આપણે પરિવાર ના સભ્યો અને મહેમાનોને ખુશ કરી શકીએ સ્દિષ્ટ અને પૌષ્ટિક ભજન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વનું છે આજના સમયમાં રસોઈ ની કળાની વ્યવસાયિક ક્ષેત્ર તરીકે પણ માન્ય માનવીતા મળી છે ઘણા લોકો છે દેશ વિદેશ નામના નામ ના મેળવે છે અને રસોઈ બનાતી વખતે સ્વચ્છતા પણ ખુબ જ જરૂરી છે કારણ કે આપણે જેટલી શ્રદ્ધા રાખીએ એટલે આપણું રસોડું પણ સ્વચ્છ ને સાફ રહી અને રસોડામાં દરેક રીતે વસ્તુઓ પણ સારી ચોખ્ખી હોવી જોઈએ કારણ કે અને જોવા જઈએ તો ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો દેશ દેશ છે અને દરેક રાજ્યની પોતાની વિશિષ્ટ વાનગી હોય છે તમાં ઢોકળ ખાંડવી અને ઉધીયુ જેવી વાનગીઓ પ્રસિદ્ધ છે અને પંજાબમાં સરસો નું શાક અને મકાઈની રોટલી દક્ષિણ ભારતમાં ઈડલી ઢોંસા સાભર જે વાનગીઓ છે આ વિવિધ દર્શાવે છે કે રસોઈ માત્ર જરૂરિયાત નથી પરુ સંસ્કૃતિ ન પણ એક મહત્વનો ભાગ છે અને સ્વચ્છતા શું વિશેષ ધ્યાન રાખવું જ જોઈએ એ તો અને સ્વચ્છતા રસોડા અને શુદ્ધ ખાત બધા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તો તમારું શું કેવું મિત્ર
હા મિત્રો તમારી વાત પણ સાચી છે હું તમને હ રસાયન ને પાંચ ઇન્દ્રિયોના સમન્વય તરીકે જણાવો છો જેમાં દુનિયાની બહુ ઓછી કલાઓ એવી છે જે માણસની પાંચે ઇન્દ્રિયોને એક સાથે જગાડી શકે અને રસોઈ માં સર્વપર છે જેમાં પેલા નંબરની અંદરી આખો બીજા પર નાક ત્રીજા તજ ત્વચા ત્વચા ચોથે કાન અને છેલ્લે ચીબ આપણે જોવા જોઈએ તો આંખોમાં આખો તરીકે સમાવેશ થતી વાનગીના સુંદર રંગો અને તેની સજાવટ જોતા જ આપણને આપણને આકર્ષક થતી હોય છે અને નાક દ્વારા વઘારની કે મેહેક બેંકિંગ થતી કેકને મનોહક સુગંધ માનવી એ જ આપણને ખાવા માટે આકર્ષક કરાવતી હોય છે જ્યારે ત્વચા એમાં લોટ બાંધતી વખતે કે શાકભાજી સુધારતી વખતે તેનો ટેક્ચર અ અનુભવો એ કઈ અલગ છે અને કાન દ્વારા દુકાનદારો આપણને ગરમ તેલમાં રાયજીરું તડ તડતો અવાજ આવે કે કઢાઈમાં શાક સં સંતાવાનો મધુર અવાજ સંભળતો એજ આપણને રસોઈ તરફ ખેંચી લેતા હોય છે. છેલ્લે જોવા જોઈએ તે જીભ આન તે બધાના મિશ્રણથી મળતો અદભુત સ્વાદ છે જે સ્વાદ ચખવા માટે આપણને તું બનતા હોય છે. આવા ની બાબતો છે જે રસોઈ આ અંગે આપણને ખુબજ માહિતીગાર હોય છે. તો તમારા મિત્ર મારી જોડે રસોઈ એક ગહ પર ચર્ચા કરવા માટે આપનો ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર.